હલો.
હલો કેમ છો બધા મજામાંને
હા મજા મા તમે કેમ છો
હા અમે બધા મજામાં છીએ હું તમને ઓનલાઈન પેમેન્ટ વિશેે થોડુંક કેહેવા માંગુ છું ઓનલાઈન પેમેન્ટ એ આપણા જિંદગીમાં ખુબ જ જરૂરી બની ગયું છે કે આજના આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે આપણને આપણે બેંકમાં જ્યારે જઈએ ત્યારે આપણે લાાઈનમાં ઊભું રહેવું પડે નહીં અને જેના લીધે આપણને ખૂબ જ સરળતાથી થી અને ખૂબ જ ડિજિટલી પેમેન્ટ થઈ જાય છે. અને તે પેમેન્ટ કરવાથી તે આપણને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે આપણે ને ઘણો સમય લાગે નહીં અને જેના લીધે આપણે ડિજિટલ પેમેન્ટ ખુબ જ સરળતાથી થઈ જાય હું હું મારી એક શોપ ચાલે છે કે ત્યાં ઓનલાઈન પેમેન્ટ કરવાથી અમને ખૂબ જ ઘણા એવા ફાયદાઓ થાય છે જેમ કે તેઓ ખુબ જ સરળતાથી પેમેન્ટ લઈ શકે છે અને જેના ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. ઓનલાઈન પેમેન્ટના લીધે આપણે ઘણી બધી જગ્યાએ જઈએ ત્યારે આપણે અ ડી ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ. અને આ આ પહેલાના સમયમાં દરેક કામ માટે રોકડ રકમ રાખવી પડતી હતી. તી અને તેના લીધે આપણને ખુબ જ મુશ્કેલીઓ પડતી હતી આપણે જ્યાં પણ જઈએ ત્યારે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ખૂ ખુબ જ ફાયદા થાય છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ઘણા એવા બ ધા ફાયદાઓ પણ થાય છે તમારે ત્યાં કેવુંક છે?
હા, બિલકુલ સાચી વાત હું પણ ઓનલાઈન અ ડિજિટલ ચુકવણીની ઉપયોગ અ ઉપયોગ વધુ કરું છું આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસ સાથે ડિજટલ ચૂકવણી મહત્વ ખુબ જ વધી ગયો છે આજે લોકો રોકડ પૈસા રાખ્યા વગર પણ સરળતાથી ખરીદી કરી શકે છે બિલ ભરી શકે છે. અને કોઈ પણ વ્યક્તિને પૈસા મોકલી શકે છે. ડિજિટલ ચૂકવણી એટલે રોકડ નાણાંનો ઉપયોગ કર્યા વગર મોબાઈલ બેંક ખાતું અથવા અન્ય ડિજિટલ સાધનો દ્વારા નાણાંની લેવડ દેવડ કરવી. આ પદ્ધતિએ લોકોનું જીવન વધુ સરળ અને ઝડપી બનાવ્યું છે. ડિજિટલ જો પણ સૌથી મોટો લાભ એ છે કે સમયની બચત થાય છે પહેલા બિલ ભરવા જઈ અથવા પૈસા મોકલવા માટે બેંકમાં લાંબી લાઈનમાં ઉભી રહેવું પડતું. પરંતુ હવે થોડા ક્ષણોમાં આ બધું દૂર થઈ જાય છે. આજના સમયમાં નાના વેપારીઓથી લઈને મોટ ટા સુધી બધા જ ડીઝલ ચુકવણી એવુ સ્વીકારે છે જેના કારણે ગ્રાહકમાં સરળ સરળતા રહે છે. અન્ય વેપારીને પણ રોકડ નાણાંની ચિંતા ઓછી રહે છે વિધ્યા થીઓ તે માટે પણ ડિજિટલ ચુકવણી ખુબ જ ઉપયોગી બની ગઈ છે જેના દ્વારા શાળાની ફી, પરીક્ષા ફી અન્ય જરૂરી ચૂકવણીઓ સરળતાથી ભરી શકે છે તે સમયે અને મહેનત બંને બચાવે છે.
હા તમે કીધું તેમ એ કે ઓનલાઈન પેમેન્ટને ઘણા ફાયદાઓ છે સૌથી મોટ ફાયદો એ છે કે સમયની બચત થાય છે આપણે કોઈ પણ સ્તરે જઈએ ત્યારે આપણને ઓનલાન પેમેન્ટ સરળતાથી છે લાંબી પેમેન્ટ અને ઘણી ઓનલાઈન સુવિધાઓ પ્રાપ્ત થાય છે જેના લીધે આપણને લાઈનમાં ઉભું રહેવું પડતું નથી. ગમે તે સ્થળે જઈએ ત્યારે આપણને વધુ કેશ જોઈએ તો તે કેશ ચોરાવાનો રહેતો નથી અને તેના લીધે ખુબ સારું છે કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ઘણા બ ધા પણ ફાયદાઓ થાય છે ઓનલાઈન પેમેન્ટ દ્વારા આપણે અમ ઘણી બધી એપો પણ વાપરી શકે છે જેના લીધે આપણને ઘણા સમય આપણે રિચાર્જ મારી શકીએ, વીજળી બિલ ભરી શકીએ, બસ ઓનલાઈન ટિકિટ ચેક કરી શકીએ અને અન્ય અનેક સેવાઓ માટે ઘર બેઠા ચુકવણી કરી કરી શકે છે વ્યાપારી માટે પણ ઘણા ફાયદાઓ છે જેમ કે ઘણી બધી સુ વિધાઓ મળે છે વ્યાપારીને પણ ઓનલાઈન સુવિધાના કારણે આપણે ઘણી બ ધી એપો પણ વાપરી શકી છે વ્યવસાય વધુ પારદર્શક બને છે જેના લીધે વ્યવસાયમાં પણ ચોખવટ બની રહે છે બીજો મેં આગળ કીધું કે તમને હું મારા ઘેરે એક શોપ ચાલે છે ગ્રોસરીઝ તો તો તેમાં ઘણી બધી જગ્યાએ જગ્યાથી પબ્લિકો આવતી હોય છે અને હ મને કેશ સાભળ્વા સાચવાનું ખુબ જ મુશ્કેલી બને છે જો કેશ આપણે સાચવીએ નહીં તો તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પણ બને છે જો આપણે કેશ વધુ સાચવીએ તો આપણે તે ઓછી મુશ્કેલીઓ બને છે આપણે કેશ ઓછી વાપર રવા જોઈએ અને ઓનલાઈન સુવિધા વધુ વાપરવા જોઈએ અ સરકારશ્રી પણ અર્થ અર્થતંત્રને મજબૂત કરવા હારુ પણ તેઓ ઘણી બધી સુવિધા ઓ લાવે છે અને જેના લીધે આપણે અ ડિજિટલ બની શકીએ. નાણાંકીય વ્યવહાર વધુ સરળ બને છે પરંતુ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતી વખતે ઘણી સાર સા રા જોઈ જેમકે તમે કોઈને ઓટીપી આપશો નહી જો ઓટીપી તમે તો તે ચોરાઈ જવાનો ભય કે જેના લીધે આપણને પા પાસ પાસવર્ડ શેર કરવો નહી અને તે ખૂબ જ જરૂરી કે આપણે ઓનલાઈન પેમેન્ટ સુવિધા અને કરવી ખૂબ જ જરૂરી છે
હમ બિલકુલ સાચી વાત ડિજિટલ સુકની દરેક વ્યક્તિ વ્યક્તિ પાસે હોય છે જેના કારણે ઘણા બધા ભય પણ રહેલા છે પણ હવે ડિજિટલ પેમેન્ટની અ નોંધ રાખવી એ ખુબજ સરળ બની ગઈ છે કેમ કે જે જે તમે પેમેન્ટ કરો એ સરળતાથી તમે તે વવારની નોંધ ઓટોમેટિક થઈ જાય છે જેથી આપણે કોઈ પણ હિસાબ રાખો હોય તો આ સારી રીતે રાખી શકીએ છીએ કે કેટલા પૈસા ક્યાં ગયા અને કેવી રીતે ગયા તો આપણે તેની નોંધ આપણે સરળતા લઈ શકીએ આથી આપણે ક્યાંય પણ કેટલા પૈસા ખર્ચની માહિતી સરતાથી મેવી શકી છીએ તે નાણાકીય આયોજનમાં પણ પણ ખુબ જ મદદરૂપ થાય છે પરંતુ ડિજિટલુકમ ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવું જોઈએ પણ ખુબ જ જરૂરી છે આપણે પોતાનો ગુપ્ત અંક મતલબ ગુપ્ત સંકેત અથવા કોઈ પણ બેંકની માહિતી કોઈને પણ આપવી ના જોઈ જો કોઈ અજાણ વ્યક્તિ ફોન કરીને બેંકની તમે કીધું પ્રમાણે માહિતી માંગે તો એ આપત ના જોઈએ કેમ કે તે આપણા માટે ખુબ જ જોખમી છે
ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં જાગૃત રહેવો જોઈએ અને સૌથી મોટી જાગૃત ર એ જ આપણા માટે સૌથી મોટી સુરક્ષા છે ડિજિટલ ચુકવણી આપણા દેશમાં પણ પારર્શ દર્શિતા વધી રોકડ નાણાંનો ઉપયોગ ઓછો થવાથી વ્યવહાર વધુ સરળ અને વિશ્વાસનીય બન્યા છે જો આપણે ડિજિટલ ચુકવણી ન ઉપયોગ અને જવાબદારી પૂર્વક ઉપયોગ કરીએ તો આપ આપણા જીવનને વધુ સરળ અને સુરક્ષિત બ બનાવી શકીએ છીએ
આપણે ડિજિટલ ચુકવણી અર્થ અને તેના લાભ એ વાત કરીએ હવે મને લાગે છે કે તેના સમાજમાં પડેલા પ્રભાવ વિશે પણ આપડે વાત કરવી જોઈએ આજે ગામડા ગામડા માંથી લઈને શહેર સુધીકવણી
હા તમે કીધું તેમ કે ગામડાઓમાં પણ હવે ધીરે ધીરે ડિજટલ ખુબ વધી ગયું છે જેમ ઘણી જગ્યા આપણે જઈએ ત્યારે દુકાન ચાર ની લારી કે તેમાં ઓનલાઈન સુવિધા ખુબ જ વધી ગઈ છે ઓનલાઈન સુવિધા વધવાના કારણે આપણને ડિજિટલ પેમેન્ટ કરવું ખુબ જ જરૂરી છે અને જેના લીધે આપણે જો આપણે મિત્રો ટેકનોલોજી નો ઉપયોગ ઘ જોઈએ જેમ કે હમણાં આપે સમય બચવાની છે હું કંપનીમાં ત્યારે મારી આખો દિવસ એવું બેંકમાં જ અત્યારે નીકળી જતો હતો જેના લીધે મને ખુબ જ મુશ્કેલીઓ પડતી હતી અને અ આપણે ઓનલાઈન સુવિધા મેં વાપરી પછી મારો એક આખો દિવસ બચી ગયો અને ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ જરૂરી બની ગઈ છે ઓનલાઈન પેમેન્ટને કારણે ઘણી બધી સુવિધાઓ આવે છે કે આપણે ટેકનોલોજી ેન્ટ ખબ વધુ જોઈએ
ડિજિટલ ચુકવણીથી લોકોને ઘણા તમે કીધું પ્રમાણે ઘણો સમય પણ બચે છે કેમ કે વીજળીનુંું બિલ ભરવું રહેતું તો પેલા લાંબી લાઈન માં જેીની ઓફિસ પર ઉભી રહેવું પડતું તો પાણી ન બિલ ભરવા માટે પણ એવું કરવો પડતું હતું મુસાફરી ટિકિટ લેવાની હોય ત્યાં પણ એવું ચાલતું હતું પણ હવે બધી જ સુવિધા ઓનલાઈન થઈ ગઈ છે જેથી ઓનલાઈન પેમેન્ટ આપ કોઈ પણ સુવિધા તરત મેળવી શકીએ છીએ તેથી આપણે ખોટો લાંબો સમય સુધી તેને તેનામાં ખોટો ટાઈમ બગાડી નહી શકી ડિજિટલ ચુકવણી થી વેપારીઓને પણ ઘણો ફાયદો થયો છે રોકડ નાણાં રાખવાની જરૂર છી થઈ ગઈ છે દરેક વ્યવહારની નોંધ રહે છે જેના કારણે હિસાબ રાખવાનો ખુબ જ સરળ બની ગયો છે
તો આ વિદ્યાર્થીઓ માટે પણ આ પદ્ધતિ ખુબ જ ઉપયોગીની છે જે હ શૈક્ષણિક ફી પુસ્તકો અને અન્ય ખર્ચાઓ સરળતાથી ચૂકી શકે છે તેના કારણે સમય અને બનીચત થ છે પરંતુ અ ડિજિટલ ચુકવણીને પણ કેટલાક ગેરફાયદા છે જેમ કે આ અમુક સમયે એની લિમિટ હોય અમુક લિમિટ હોય કે આટલાથી આટલા જ પૈસા ખ જવા જોઈએ જો આટલાથી વધારે ઓછી નું કોઈ બી ચુકવણી કરીએ તો આપડા બેંક અકાઉન્ટ માંથી ઓટોમેટિક પૈસા એટલા કપાઈ જાય છે.
તો તે માટે એમાં પણ લિમિટ હોય છે તો આપડે તેનું પણ ખૂબ સાવચેતી પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ વ્યક્તિ અજાણ્ય વ્યક્તિ કે ફોન કરીને કોઈપણ માહિતી ઓનલાઈન ઓટીપી જે બી કઈ આપે એ આપુને જોઈએ.
ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ડિજિટલ ચુકવણી આપણા માટે જીવનને વધુ સરળ અને ઝડપ અને સુરક્ષિત બનાવી દે એવું મન લાગે છે. ડિજિટલ ચુકવણીનો ઉપયોગ સમજદારીથી અને સાચક કરવા કરવો જોઇએ એવું મને લાગ છે જાગૃતિ અને સુરક્ષા સાથે કરવામાં આવેલી ડીજીટલ ચુકવણી હંમેશા લાભદાયક સાબિત થાય છે. અને ડિજિટલ ડિજિટલ ચુકવણી એ આપડા સરળતાથી ખૂબજ હિસાબ રાખી શકે છે એના કારણે અમે આજે આધુનિક યુગમાં ડિજીિટલ ચુકવણી ખુબજ જરૂરી બની ગઈ છે તો મને ડિજીટલ ચુ કવણી ખુબજ લાભદાયક લાગે છે.
ચાલો આપણે આજ રીતે આગળ પણ વાત કરીશું.
હમ